હલો હલો હલો હૂ કરે કઈ નઈ જમીને બેસી તમે હૂ કરે
હવેજ જમીન બેઠી હમણાજા ઉક કઈ રટ લ તારફનાવી ગયા
હું જઈમી આજે
હજે તો સાક રોટલી ને ખીચડી હતી
હમ તમે જ બનાવલ હ ને
હમેલ બનાવો
હંમ બધા હું કરે મેં તો અહીંયા માસીના તયા આવેલી તો ત્યા રોટલી શાક દાળ ભત છસ પીધી
હ
આજે એક વાર્તા કેમ તને
હા મેં જ રોજ ના ક કરું મેં કવાની છે ત્યાંત તું જ ગંગળ જવુ
હ એક કાગડા વાળી કેમ કાગડા વાળી યાદ છે મને કાગડા વાળી કેમ
હા
એક આગળ હવા ક તેને બહ તરસ લાગેલી આમ આજુબાજુ બહુ ભટકે પણ એને છે ને પાણી જ નહી મળે પછી દૂર જાય ને છે ને ને પલમાં ગળો જ દેખાયો પણ ઘળમાં અંદર જઈને જો ઉપરથી જોયું તો પાણી તો બહુ આંડું એ આજુબાજુ બહુ જ હોય કેમક પાણી પીમ કેમક પાણી પીમ કરીને પછી છે ને એને આજુબાજુ બોસોઈધું આજુબાજુ કાકરા સોઈધા દેખાય ને પછી દૂર ચડક જાય ને કા એક દેખાયા તમાં છે હ પાણીમાં કાકરા નહી ખાય એક એક એક એક કરીને ધીરે ધીરે પાણી ઉપર આવે વા લાગ ગું તો પછી કાગડા એ પાણી પીધું દરાઈસ થી પાણી પીધું ને પછી શાંતિ થી ઉડી ગયું બસ આટલી જ છે બીજું બધું યાદ ને મલા આગળની વાર્તા આજ આદ હતી
હમ કઈ નં સાભળાવવાણ કઈ નાલા પરા આવે ને તો તનુ
હા બીજી કઈ વાત તો હશે કે નહી તારા પર
મારા પપ્પા એક હમ યાદ કરવા પડે એક યાદ છે. એટ એક
વૃધ મા હઉ તો હ
તો એના ત્રણ પોયરા ઉધ તે ત્રણ જણા રજના એટલા વડા એટલા
એટ એને ક કંટાળી ગય એટ કંટાળી ગેલો રજ્નાે લોકોને
પસી એક દિવસે વિચાઈ હવે તો હવે તે એ લોકોને આજે તો કઈ ને કઈ કરવા જ પડે રોજને કોણ તો કંટાડી ક તો બીજ દિવસ હોવારે કધું તણે એને બોલાવી નઈ કે આજે તો જંગલમાં જઈને એક એક ભર લાકડા લઈ આવજો એમ તો પછી પહેલા લોકો લોકો હ ગયા
ગયા ત્રણે જણા જંગલ માં હ લાકડા લેવા અને પછી
લી આઇવા પછી બોલાવવા તણેજર ને પછી લાકડા માંથી એક એક લાકડી કાઢીને કીધું કે તો આ એક એક લાકડી ભ
ડી ભંગી લખો એ હા
પછી પેલા પેલા લોકો તો વિચારે કે આજે તો આ ગાંડ જ થઇ ગયા હું કરવ કર હ કરે તો પેલો એ લાકડી ભાઈકી પછી પેલા એ બે લાકડી ભગવા
ગંગા કે દહત હે તો
બેવ ભાંગી લઈખી હ કે પછ ત્રણ લાકડી કીધું છે ત્રણ એવું ભાંગી લેખી પછી કીધું કે આખ ભાર હાથે જ ભંગવ કધું તો ભંગાય જ ન પછી કી તું ક્યા
કીધું કે આની ભંગાવતા હવે તો તમે ત જણા હાથે રરે તમારે સારું પડે એવું કીધુંને કે
પછી તે દિવસે તે લોકો સમજી ગયા ને તે દિવસે એ વળાવવાનું વસ્તુ કરી દીધું
ું હા આટલું જ કે પછી આગળ શું થયું? હ આગળ શું થયું
આગળ તો ત્રણે જણા સુધરી ગયા હવે ની વળેને હાથે જ રઈ ને હાથે જ ખાઈ
ખાઈ હમ અગર દાદી એઓને ના લતા તે તો સ્ટોરી સાંભળાવતા તે બહુ મજા આતી હા મને તો બોહ ગમતી પામડા હતા ત લ ત્યારે દાદી નાલા આપડા હતા ત્યારે મસ્ત મસ્ત વાર્તા કેતા ને આપડે રડવા બેસતા ત્યારે સારી સારી વાત કેને ચુપ કરાતા આપણને હા મને તો મે લીધું ને તો લાઈટમ તો બહતી લાઈટ જાય એટલે ળ જાય તમું ખબર કે લાઇ જ છે. આપ ના લાગે ને એટલે બઉ ખબર નહ પડતી. બેટરી હલકા આવે ને પછી કેવી વાતતા ને પછી સુઈ જતી એ બત કેરી ખાધી કે ની?
કેરી તો હજુ અમારા બાજુ તો કાચી જ
સાચી જ કે અમારા બાજુ તો પાકવા લાગે પાક મૂકવા લાગેલી છે ને બહ પડે પવન બહ આવે તો. હા અમે ખાવા તો હ હા આવજે ની. મ લંગડાની કેરી બી હા લંગડા ની સ ઓછી. ઓછી જ છે વહેલી આવે ત્યારે. હા ની અવાય તો કંઈ નહી મેં મોકલી આપા. હાં. આ વખતે પણ કેરી બહ ઓછી આવી બધાને જોયે તેટલી ની આઈવી.
અમારા તા આ એવી જ ની‌ તે.
હમ કેરી નો ભાવ માર્કેટમાં કેટલો ઉચો ગીઓ આ વખતે બધાની ઓશી પણ. હ તો બહુ જય એલે ખાવા હાર રાખીને ખાવા પતી જાય એ પેલા પેલા કેરી ની રહે ત્યારે ખાવાની ઈચ્છા બહુ થાય હમણા તો કેરી પ પતવા આવી ત્યારે કોઈ ખાય જ ને પતી જાય પછી યાદ કરે કેરી છે. કેની મમ્મી કરીને બધા પૂસે.
હા એવું જ તો અમારે તો અથાણું ભરવાની પણ ની મળે વેચાતું લાવવું પડે તેવું થઈ ગયું છે.
હમ અમે હ અમાર તો હ નિહતી અમે હ બીજનતા લ એ અથાણુ મારી મમ્મી ભાઈ મમ્મી મમ્મી એ ભરીયુ આ વખતે તો બેને જ ભરી ખાય મમ્મી ને પૂછવા વગાર જ આ વખતે તો ચીડિયા કાપવા હારું બહાર જ આપવા આપી આવેલા તો પછી તે કાપીને પછી ચાર પાંચ દિવસ સુ ખાવા જ દીધું મસાલો લાવેલા નને એટલે પછી પછી લાયવા વપછી ભરી કાઢ્યું મારી બેને જ ભયરૂ આ વખતે. હારવા આવી ગયલું પણ મસ્ત લાગે. તૈયાર મસાલા લ તો તૈ પહી હ મસાલા લાવીએ તેજ હારૂ પડે.
હા.
તમે કયા લાવે? અમાર તા તો મારી મમ્મી મારી મમ્મી ઘેરેજ મમ્મી જ બનાવે દર વર્ષે.
હ, મને ત ની આવડે હું કરે તે બી ની ખબર મને તો.
મને હો ની આવડે મેં તો જોવા ર એમ પણ તેલ વાળા બધા હને તો ખબર જ નને બોલાનું ની હારું બના ત હ ખીજવાય એટલે પછી ની બનાવે તેજ હારું
હા
હ પાણી ભ છે હા મારે તો હ પાણી ચ ઉભય ર છે અથાણું ભરલ્યું તથી પાણી ચીનું તો જોતા જ નહી મળે
હા મને તો અથાણું તો બહ નહી પણ પાણી છ વધારે
હમ અમા તો તો અથાણું પતાવી દે હે પછી પાણી તો બાજુ જો હે
મને તો અ નાની બનાવે કે નહી તે બહ આવે
હમ પેલાનો જેવો સ્વાદ નહી આવે કે એ હમણાં એટલે
હા હમણાં તો કઈ બધું માનતીવું
હમ એ બાજુ મેં આજે આવેલી ને એ બાજુ તો ડુંગર જ ડુંગર દેખાય
હા ચોમાસામાં બહુ મસ્ત હ તે બાજ
મ ડુંગર જ ચારે પી ડુંગર જ ડુંગર ચોમાસા લીલુચછમ મસ્ત દેખાય વધારે સ્પેશિયલ જવું પડે હા આપડે જાું એકાદ દિવસે પાકો જામ વાગે બધા છે ને
હા વરહદ એક એક વાર એક બે વાર વરહદ પડી જને પછી આપડે જા
હમ તો પછી કોઈને તોશે ને એ કઈ કામ નેવ આવી જાય ને હું એટલે બધાને પેલાથી જ કે મૂકવાનું કે જવાના હ છે એટલે કામ હોય ને તે પેલું બતાવી દેવાનું થોડોક વરહદ આવે એટલે મેસેજ કરી જ દેવાનું ને તો પછી જવાયજ દર વખતે પ્લાન બનાવી અને જવાય જ તેનું ું બધા કેટલા ફરવા જાય
અચ્છા અમનેતા કર લ એવને જાય
હમ હનુમાન દાદાન દર્શન કરવા હજા હોય કલવાર એ તો મેમે તો રેડી જ પણ બધા તૈયાર થાય તો ને
હવે કે હું આપડે બધા ને પછી જાહ બધા છે ને ત્યા હુંધ બસ તો જાય કે ન હોત ડાયરેક્ટ ડંગણા હોદી જાય બસ તો
તેજ તો બધાને તૈયાર કર હું ને આપડે કઈને બધા ને ક દીધું
હા એક દિવસે ત્યાવા રવાનો ને પછી બીજા દિવસે બસ પાસે આવે કેને પછ તમાં આવે
હા કોઈ નઈ હું હાથે રેવાનું હમારીજા હ હા એ તો આશ્રમ છે છે મસ્ત આપડે તો બધું લઈને જ જાણ પ તોમે જ બનાવીને ખાવાનું તહાર ઉપડે
હા
ઘથી બધું સામાન લઈ જ જવાનું અ તો સ્પે સ્પેશિયલ રસોઈયાને લેજવાનું જે ફ્રેન્ડમાં બનાવતું સારું બનાવતું હોય એને હા હમ
એમ તો ત્યાં જમવાનું ફ્રીમાં બહ મસ્ત મોટ મોટો મહાપ્રસાદ રહી
હમ તે તો હાર પડે મંદિર માં સારું જમવાનું હોય હ પણ તો પ્રસાદ મસ્ત હોય પ્રસાદ પણ
હમણાં તો નવું બ ન ત્યા ત્યારે તોમે ગ એક વાર ગેલી
મેં તો ગય જ નહી તે ક્યારે ગયેલી તે એક વાર હોની ગેલી મલા મે તો જાહું હોને સારું ચાલ મલ્યે
હા હા ચાલ